ટાઈઇમપાસ. હલો બેન હલો
હમ
અ હા જય શ્રી કૃષ્ણ કેમજ બેન
જૈસે જસને મજા મચા
તમે શું કરવાય છે
છે
હમ તમારી સાસની તબિયત ખ ઠીક છે હજી તમારી સાસની તબિયત ખરાબ હતી ને
હ તો ઠીક છે બીપીલો હોય ગયા છે ને તો રોજુ અભી તો ઠીક છે ને ર રોજ ડોક્ટર આચ બટ ચકર માટે.
હમ. હ તમા મારે વાર હ.
બાદમાં ચેક નથી કરવા છે તો અચાનક છે બેઠેલો હો જાય છે તો શું કરું. એ આતા જે ડર. રોજ.
હા તમારા દીકરા દીકરી શું કરે છે એમ મજામાં છે.
હા મજામાં છે.
હ અને બાળકા ન સ્કૂલ ન પ્રોગ્રામ ખતમ થઈ ગઈ છે.
હ ખતમ થ છે.
મારા દીકરા દીકરી નું ભી સ્કૂલ ન. પ્રોગ્રામ ખતમ થઇ ગઈ છે એમાં. હવે ઘરમાં મતલબ દિવાળી નું કામ ચાલુ છે મતલબ દિવાળીની તૈયારી ચાલુ છે.
હમ મારે અહં બી દિવાળી ના કામ ચાલુ છે.
મારા ઘરમાં બી. ચાલુ છે એમ મારા દીકરા દીકરી કરાય છે એમ એમને શોપિંગ બાકી છે ને. એ માટે જ આવે છે.
આ મને બ. જાવાના છે શોપિંગ માટે
ઘરનું કામ પટી ગયા તમા સુકાય છે સાફ સફાઈ કરવા માટે પણ ઘરનું કામ અ નીપટી ગયો હતું.
ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે.
નથી એવું તો કરવાનું છે દેડકી ના સાથે હું
મારી તો પટી ગઈ છે એમ હા
આવી આલો ને સ્કૂલ ના ફંક્શન છે ને ઓ સબ ખતમ થઈ ગય ને ફેરે અભી તો છુટી છે દિવાલી ના ઓનાપુર આપને સ્કૂલ ડ્રેસને ઓ સબ રખેયે છે ને ફીર રખે છે નથી તો ગુમ હો છે ને મળતો નથી એ એ કરડા ભી રખે છે.
હ અમારે દીકરા દીકરીને તો સ્કૂલ નો ફંક્શન બી ખતમ થઈ થઈ ગઈ છે એમ ઘરના કામ બી નીપટી ગઈ છે એમ ભા એમ કહે છે કે ઘરનું થોડું કામ બાકી છે એના શોપિંગ કરવા બા બાકી છે ઘરમાં અ ઓ લાઈટ ટીગં કરવામાં બાકી છે તો એમ કવ છું કે એક દિવસ તમારા દોસ્તોને આપી દેતો મારા ઘરમાં લાઈટંગ લગ દે છે એ કે છે મમમા કોમ બાકી છે.
તો તો મારા કોલેજમાં છે ને જલ્દી છુટી બી નથી મળે છે. એ ઘર પૂરા અ પણ રખતું છે મેં તો મોને કે દીયુ કે સબ સંભાળીને રખી દીયા ને ફીર બાદમાં ભૂલી જાય છે. કોચ
એમાં તો સારા સમેટી રાખી દીયો તું અને સાફ સફાઈ કરીયો હતો ને ઘરનું તો કહ્યું હતું તમારો સામાન સમાળ કે રાખવાનું છે એમ એક હત ને તમારે ફેંકી દવાનું મને માં માંગતો નથી એમ કે છે ઠીક મે સાભાળી રાખવાનો છે. તો એમ સમાળી રખવા ગઈ છે. કે
ઓમે અમે જેવા રેલા કરવાના છે શો તેમને
માં તો ઘરમાં બી કામ થય હો હત ને સાફ સફાઈ એ બી કરી હતું એમ કહું હતું કે ગા અ ઘરમાં લાઈટિંગ લગ લગવાની છે ને મેં કહ છું તમારે દોસ્તાર હોય છે ને એને બોલાવી વાના ઘરમાં લાઈટિંગ લગવાઈ દો
કપદા રેય જ ની છેને
એ તો શોપિંગ કરી કરી રે છે એમ પૈસા આપી દો ના લોકો આપને શોપિંગ ખુદ કરી લાય છે.
હાવી અમારા દ ભ તો કોસે રી પેટેણ કળ
મને ટેન્શન નથી હોવાય છે એમ કપડો ખરીદી લેવાય છે એમ પૈસા આપી દો દોસ્તની બાઈક ઉઠાય છે અનેને દોસ્તને ઉઠાય છે તો એમ જાય છે આ પેલા શોપિંગ કરવા એ નથી જાવતું એનું શોપિંગ કરવાનું દીકરીની જાયશું દીકરાનો જાઉ છું હમા આપી ખરીદવાવામાં આવી જાય છે
અમરા દડકા તો કરસે કે અભી અગર ઘરમાં લાઈટ લગાવવાનું છે તો મારા દોસ્ત તૈયાર છે બઘાસાથે અમને જવાનું છે મગર તમે ફીર ઓજીવનમાં ના આવવાનુ છે અચ્છા
હમ મલે
ઘણા વડા પાઉ શુપ બનાવાના છે
હ અમારે તો ટેન્શન નથી હોવાય છે ઘરમાં મારી દીકરી છેને એમ રસોઈ નુ કામ રસોઈડી નુ કામ સંભાળી લે છે અમારા દીકરો હોય છે એનું ઘરનું ભાત નુ કામ હોય છે ને
હમ ડાઈડીગ ગમે યાર ડાઈડીગ
મને ટેન્શન નથી હોય છે એમ રંગોળી ભી પાડવાની છે ને મારી દીકરી પાડી લે છે ઘરમાં મને ટેન્શન નથી કરવાની પડે
હા ભી ફટાકડા લેવા છે આજે જવાના છે બને ફટાકડા લેવા માટે બ જ બ જદ કરે જીદ કરે છે
હ અ મારે દીકરી દીકરી તો જિદ્દ નથી પડવાય છે એમ કહ છું કે શું કરવાનું છે તમારા દોસ્તાર આવે છે તો એમ કહે છે કે અમારા દોસ્તાર આવે છે તો ખાવાનું અચછી અચ્છી ચીજ બનાવાનું છે દિવાળીમાં એમ કે છે નાસ્તા પાણી બનવાનું છે તો એ મારા દીકરા કહે છે કે એક દિવસ મારા દોસ્ત આવે છે દીકરી કહે છે મારા બી દોસ્ત આવવાનું છે તો એ મારે દિકકત જાય છે દોરોસ્ અલગ અલગ દિવસ આવે છે તો શું બનાવવાનું છે
હમ
મે તો મગ જીવન બનાવા બ છે
અને મારી દીકરીની તો ટેન્શન નથી એ તો કામ કરવાય લે છે એનો દોસ્ત આવે છે મારા દીકરાનો દોસ્ત આવે તો એમ તો એક કામ નથી કરવાય છે એનું તો સારું સામાન ચીવાનું ખાવાનું પીવાનું સ એનું બી દેવાનું પડે ને એોસ્ દોસ્ત પણેની વિધે વા પડે છે
હ આછે ઘરમાં તો નથી રહે છે તો ચલ લે છે
એને આજુબાજુ વાળા હોય છે એ બી મતલબ દિવાળી વાળા દિન આવેડે છે મતલબ એમ દિવાળી બોલવા માટે અને હાથ મિલાવવા માટે આવે છે ને તો એ બી આવે છે પડોશી આજુબાજુ વાળા તો એમાં મને ટેન્શન પડી જાય છે એ આ દિવસ દોસ્તારને ત્યાં તો મારા દીકરાનું
એકડાને દીકરી ના તો નથી આપતા છે દીકરી ના આપતા છે ના દીકરા નો નથી
ના મારે હું દીકરી નુ બી દીકરા દોનો નો દોસ્ત આવે છે. એને સોસાયટીમાં જો દોસ્તારો છે. ને એના પાપા એને એ બી આવે છે. મતલબ મેલવા માટે મને
મારી દીકરી પાસ થાય ના આવદ હતું. આપણ ઘરે ચલી ગયા છે. ને તે કારણે હવે નથી રાખતા છેરી દીકરી
એમ કુંતુ એ માને ટેન્શન થાય જ છે શું શું કરવાનું ઘરમાં કામ કરવા અને મહેમાન આવે છે એનું દેખું અને લક્ષ્મી પૂજન કરવું શું કરવું તો મારે દિમાગ નથી ચાલતું શું કરવાનું છે શું નથી કરવાનું એમ કહ છું કે મારી મદદ કરવા માટે તો નથી ચાલવાશે તો એમ બેઠા બેઠા ઓર્ડર ચલાવશે મારે પે
હ પેટ તો સ સંભાળ લે છે
હા મારી દીકરી મારી દીકરી ભી કેટલા કામ કરવા છે એનું બી એન્જોય કરવાનું છે દિવાળીમાં વેકેશનમાં એનું ભી કેટલા કામ બોલવું હતું અને મેં કહ છું તમારા દીકરા તમારા દોસ્ત આવે છે તો પાણી વાણી આપું દઉ એ કહે છે મ્ મારા દોસ્ત દોસ્ત સારો આવે છે મારી બેસતી નથી કરવો એમ કહે છે અને તમારા ઘરમાં તો હોય ગઈ છે સાફ સફાઈ ઘરમાં શોપિંગ વગેરે થઈ ગઈ છે
ખરીદવા માટે ન બાકી સબ તો હોય છે મારેબરમાં
હમ મારા ઘરમાં ફટાકડો આવી ગઈ છે સબ આવી ગઈ છે. અને ફટાકડા બી એક ધો થી આ તોને હમ એટનું ફટાકું આવડું છે ને એ ત્રણ થેડી આવી છે અમારા ઘરમાં ફટાકા એ એમ કહે છે મમ્મા. મને તો ઓર પટાકોડું છેને એમ કહીશુ કે એ પટાકા ફોડવ્યો. તો એને બીજા દુસરી વાળ લાવી છું અમે એક પૈસા નથી દેવા છું તમે પટા
હા તો બહુ પ ફટા ને ખરી ખરી ને બ ઘડીજીવાળીને બારડે છે ઘટાડવા.
હણ મારે મારે દીકરા ન તો દોસ્તારની દુકાન હોતેને જો પટાકાા લ હો હતો ને તીન પેકેટ અ તીન થેલી લાવી છે તો એમ આધા દમાં મિલી ગયું હતું એમ માટે લઈ આવ્યો હતો તો એ ફટાકુ અ પંદ્ર બીસ હજાર ન પડ્યું હતું એમ તમે બાદમાં કોલ કર્યું હતું.
મે તને બાદ મે કોલ કરું.